બસ મજામાં.
તારો અવાજ બહુ ધીરો આવે છે.
તું કેમ છે તું કેમ છે? હમ.
બસ મજામાં છું.
બરાબર.
આજે વિચારો પશુપાલન વિશે વાત કરીએ તને ખબર છે, પશુપાલન એટલે શું?
હા પશુપાલન એટલે ગાય, ભેસ બકરી, ઘેટા, મરઘા અને અન્ય બીજા જે પાળતું પ્રાણીઓ હોય એની આપણે સંભાળ રાખવી. અને એમના દ્વારા આપણને છે, ને દૂધ મળે. પછી ઈંડા મલે. ઊન મળે અને અન્ય બીજી આપણી જે આપણા જીવનમાં જે ઉપયોગી વસ્તુઓ હોય. ઇ બધી મળે. અને ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં પશુપાલનનું ખૂબ જ મહત્વ છે.
હા અને ખેડૂતો માટે પશુપાલન બી એટલું જ. અ મહત્ત્વનું છે, કારણ કે પશુપાલન ખેડૂતો માટે આવકનો એક મહત્ત્વનો સ્ત્રોત. છે. જો અને ખેતીની સાથે પશુપાલન કરવાથી વધારાની આવક મળે છે. જો કોઈ વર્ષે ખેતી માં નુકસાન થાય તો આપણેે પશુપાલન થી પરિવારને આ આર્થીક સહારો મળી શકે છે.
અને. આપણા દેશમાં તો પશુપાલનનું પશુઓનું વધુ પાલન થાય છે. ભારતમાં ગાય, ભેંસ, બકરી, ઘેટા, ઊંટ અને મરઘાનું વધુ પાલન થાય છે. અને અલગ અલગ વિસ્તારોમાં લોકો પોતાની જરૂર જરૂરિયાત અને પરિસ્થિતિ મુજબ પશુપાલન કરે છે.
હા સાચી વાત છે. અને પશુપાલનથી છે, ને આપણને ઘણા એવા લાભ થાય છે, કે આપણને દૂધ દહી, ઘી, માખણ, પનીર, ઈંડા, ઊન. અને કુદરતી ખાતર પણ આપણને મળે છે, આ ઉપરાંત છે ને. ઘણા લોકોને રોજગારની રોજગારની તકો પણ ઘણી મળે છે.
હા સાચી વાત છે. અને પશુને સારી સંભાળ બી રાખવી જોઈએ. કારણ કે પશુઓને સ્વચ્છ અને હવાદાર જગ્યાએ રાખવા જોઈએ. તેમને સમયસર પૌષ્ટિક ચારો અને શુદ્ધ પાણી આપવું જોઈએ. સાથે જ નિયમિત. રસીકરણ અને પશુ ચિકિત્સન ની સલાહ પણ લેવી જ જોઈએ.
હા એકદમ સાચી વાત કીધી અને પશુપાલન થી છે, ને. દેશના વિકાસમાં પણ ઘણી મદદ થાય છે, કિ. પશુપાલનથી દૂધ અને અન્ય ઉત્પાદનોનું ઉત્પાદન પણ વધે છે. રોજગારીની તકો પણ મળે છે. અને ગામડાની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. તે દેશના વિકાસમાં મહ ઘણો મહત્વનો ફાળો આપે છે.
હા સાચી વાત છે, અને પશુપાલનમાં તો આજકાલ બી ઘણા નવા ફેરફાર જોવા મળે છે. આજે જો ને આધુનિક ડેરી ફાર્મ ઓટોમેટિક દૂધ ધોવાની મશીનો સારી જાતિના પશુઓને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પણ ઉપયોગ ઘણો વધી ગયો છે. અને તેનાથી ઉત્પાદન અને ગુણવત્તા બંને માં વધારો થયો છે.
હા સાચી વાત કીધી મારા મતે તો છે, ને પશુપાલનનું મહત્ત્વ તો એજ છે, કે. પશુઓ પ્રત્યે આપણે પ્રેમ કરવો જોઈએ નિયમિત તેની સાર સંંભાળ રાખવી જોઈએ. અને યોગ્ય ખોરાક આપવો એમને ખૂબ જ જરૂરી છે. અને સ્વસ્થ પશુ જ સારું ઉત્પાદન આપણને આપી શકે છે.
હા સાચી વાત છે. અને જો આજે આપણે પશુપાલન માં આવતી મુશ મુશકેલીઓ સરકારની યોજનાઓ અને આધુનિક પદ્ધતિઓ વિશે ચર્ચા તો કરી જ આપડે આગળ અને પશુપાલન પશુપાલકોને ઘણી મુશ્કેલીનો સામનો બી કરવો પડે છે. ચારા અને દાનની વધતી કિંમત પશુઓમાં થતાં રોગો સમયસર સારવાર ન મળવી. દૂધના ભાવમાં વધઘટ અને કુદરતી આફતો જેવી સમસ્યાઓ પણ ઘણી વાર જોવા મળે છે.
હા સાચી વાત કીધી અને પશુઓના સ્વાસ્થ્યની કાળજી પણ આપણે રાખવી જોઈએ કે સમય એમને રસી આપવી, નિયમિત એમની આરોગ્ય તપાસ કરાવી. સ્વચ્છ પાણી અને પૌષ્ટિક ચારો આપવો એમને ખુબ જ જરૂરી છે. અને પશુ બીમાર પડે તો તરત જ તેને પશુ ચિકિત્સક પાસે આપણેે લઈ જવા જોઈએ.
હા અને સરકાર બી પશુપાલકોને ઘણી એવી મદદ કરે છે. સરકાર પશુપાલકો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. પશુ વીમા, પશુ આરોગ્ય કેમ્પ. પછી કૃત્રિમ ગર્ભધાન. ડેરી વિકાસ અને પશુપાલન માટે લોન જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે.
હા સાચી વાત. અને આધુનિક પશુપાલન થી આપણને ઘણા ફાયદા થાય છે. કે આધુનિક પદ્ધતિઓથી છે ને પશુઓની સારી સંભાળ રાખી શકાય છે, દૂધ ન ઉત્પાદન પણ ઘણું એવું વધે છે. અને ઘણા એવા રોગો પણ પોછા થાય છે એટલે પશુપાલકોની આવકમાં પણ ઘણો એવો વધારો થાય છે.
હા અને પશુપાલનથી યુવાનોને પણ ઘણી રોજગારી મળે છે. આજે ઘણા યુવાનો ડેરી ફાર્મ પછી બ બકરી ઉછેરે મરઘા ઉછેરે અને પશુ આધારિત નાના ઉદ્યોગો પણ શરૂ કરે છે. સારી આવક મે અને તે એમાંથી સારી આવક મેળવે છે અને પશુપાલન સ્વરોજગાર માટે પણ ઉત્તમ વિકલ્પ છે.
હા એકદમ સાચી વાત કીધી અને છે ને પર્યાવરણ અને પશુપાલન વચ્ચે ઘણો એવો સંબંધ છે. કે જો પશુપાલન યોગ્ય રીતે કરવામાં આવે ને તો તે ખેતીને મદદરૂપ બને છે અને પશુઓના છાણ માંથી છે ને જે કુદરતી ખાતર બને છે. અને બાયોગેસ બનાવી પણ શકાય છે એટલે એ બધું છે ને ખેડૂતોને ખુબ કામ લાગે છે. અને એ બધું પર્યાવરણ માટે પણ ઘણ એવું લાભદાયક હોય છે.
હા અને પશુપાલનમાં મહિલાઓનું પણ ઘણી એવી ભૂમિકા હોય છે. કારણ કે ગામડાઓમાંતા ઘણી મહિલાઓ પશુઓને ખવડાવવાનું, દૂધ ધોવાનું, સફાઈ રાખ અને દૂધ વેચવાનું કામ કરે છે. તેના યોગદાન થી પરિવારની આવકમાં વધારો થાય છે.
અને મારા માટે તો પશુપાલનનું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે નવી ટેકનોલોજી સર ધણી સહાય અને વધતી દૂધની માંગને કારણે આ ક્ષેત્રમાં ઘણી તકો છે.
હા સાચી વાત છે, અને એમ. પશુપાલન છે, ને ખેડૂતને ખેડૂતની આર્થિક શક્તિ છે. જો આપણે પશુઓને સારી પશુઓની સારી સંભાળ રાખીશું, ને અને આધુનિક પદ્ધતિઓ અપનાવીશું, તો ખેડૂતો અને. દેશ બંને વધુ સમૃદ્ધ બનશે.
હા સાચી વાત છે. અને આજકાલ તો પશુઓના સ્વાસ્થ્ય નું ડિજિટલ રેકોર્ડ રાખવામાં આવે છે, ઓટોમેટિક ડૂધ ધોવાની મશીનોનો ઉપયોગ થાય છે. અને પશુઓને સંતુલિત આહાર આપવા માટે નવી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે,
હા આ તો બહુ જ સારી વાત છે. એમ અને દૂધ ઉત્પાદન અ દૂધ ઉત્પાદન દેશ માટે પણ ઘણું મહત્વનું છે, કે દૂધ એક પૌષ્ટિક ખોરાક છે, દૂધમાંથી દહીં, ઘી, માખણ, પનીર. અને અન્ય વસ્તુઓ બને છે. દૂધ ઉત્પાદન દૂધનું ઉત્પાદન વધવાથી ખેડૂતોને સારી એવી આવક મળે છે. અને દેશની ખાદ્ય સુરક્ષામાં પણ ઘણી એવી મદદ મળી રહે છે,
હા સાચી વાત છે,
અને પશુઓ પ્રત્યે આપણું વર્તન બી સારું હોવું જોઈએ, પશુઓ સાથે દયાભાવ રાખવો જોઈએ‌ અને તેમને સમયસર ખોરાક, પાણી આરામ અને સારવાર આપવી જોઈએ‌. તેઓ પણ જીવંત પ્રાણી છે, અને તેમની સારી સંભાળ રાખવી આપની જવાબદારી છે,
હા, અને પશુપાલનમાં છે, ને ઘણા એવા પ્રકારના આપણે વ્યવસાય શરૂ કરી શકાય. જેમ કે ડેરી ફાર્મ, બકરી ઉછેર, ઘેટાં ઉછેર. મગરા ઉછેર, મધમાખી ઉછેર, અને માછલી ઉછેર. જેવા ઘણા એવા વ્યવસાય શરૂ કરી શકાય. ઓછી મૂડીથી છે, ને આપણે અ ઘણો એવો વ્યવસાય આપડે સારો એવો કરી શકાય છે.
હા સાચી વાત છે, અને પશુપાલનને પર્યાવરણ વચ્ચે બી સારો એવો સંબંધ છે. કારણ કે, પશુઓના છાણમાંથી કુદરતી ખાતર અને બાયોગેસ બનાવવાની બનાવી શકાય છે, તેનાથી રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટે છે, અને પર્યાવરણ આપણને પણ ફાયદો થાય છે,
હા સાચી વાત કીધી તમે, અને પશુઓને છે, ને રસીકરણનું પણ મહત્વ છે, કે એ લોકોને આપણેે સમયસર રસીકરણ કરાવવાથી ઘણા એવા ગંભીર રોગોથી આપણે બચાવી શકીએ, અને નિયમિત આરોગ્ય તપાસ કરાવી, અને આગળ કહ્યું એમકે જોએ લોકોને કંઈક બીમાર થાય તો પશુ ચિકિત્સકની આપણે સલાહ લેવી. પણ ખૂબ જરૂરી છે,
હા, અંતમાં તો હું એટલું જ કહીશ કે પશુપાલન માત્ર આવક નું સધન નથી. પરંતુ દેશની સમૃદ્ધિ અને ગ્રામ વિકાસનો મહત્વનો આધાર છે. અને પશુઓની સારી સંભાળ રાખીને આપણે પોતાના અને દેશના ભવિષ્ય તેને વધુ મજબૂત બનાવી શકીએ છીએ.
હા, એકદમ સાચી વાત કીધી તમે.
હા, આ અને,
આના પર તો આપડે વાત કરતા તો ઘણો એવો ટાઈમ જતો રહેશે
હા એટલે જેટલી વાતો કરીશું એટલી ઓછી
એટલી ઓછી છે હા
હા
સારું ચાલ ત
હા ફરી મળીએ હવે
હા હા